હલો
હા નમસ્કાર હેલો
અવાજ આવે છે?
હા આવે છે
કેમ છો
હું એકદમ મજામાં તમે કેમ છો
હા બસ એકદમ મજામાં નમસ્કાર તો છે ને આજે આપણે યુરોપના આમ જે ખંડ છે ને એના વિવિધ દેશોમાં ઉજવાતા તહેવારોની વાત કરીશું
યુરોપ યુરોપની જે ખંડ છે એ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અહીંયા ઘણા દેશોમાં અલગ અલગ તહેવારો પણ ઉજવવામાં આવે છે
હા આપણેે આમ જોવા જઈએ આપણેે જર્મની થી વાત કરીએ ને તો જર્મનીમાં તો છે ને ઓક્ટોબર ફેસ્ટ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે
હ ઓક્ટોબર ફેસ્ટ જે છે એ દુનિયાના મોટા લોકોત્સવમાં ગણાય છે આ ઉત્સવમાં છે ને આપણે જે મુન મ્યુનિ શેર છે ને એમાં ઉજવાય છે અને તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે
હા અને આ ઉત્સવ દોરાન છે ને લોકો પારંપર ગીત પોષક જે પણ પહેરે છે
હા સાથે સાથે સંગીત નૃત્ય અને વિવિધ પ્રકારના ભોજન પણ જોવાવામાં મળે છે
હા અને આપણે જર્મની સિવાય જો આપણે સ્પેન તરફ જઈએ ને તો તો સ્પેનમાં તો છે ને લા તોમિતના નામનો એક બહુ જ અનોખો ઉત્સવ છે જે બહુ જ ફેમસ છે
હા મેં સાંભળ્યું છે આ ઉત્સવમાં લોકો ટામેટાનો ઉપયોગ કરીને મનોરંજક પૂર્વકમાં ભાગ લે છે
હા અને આ ઉત્સવ વિશે તો છે ને દુનિયાભરમાં ઘણી માહિતી બહુ જ પ્રસિદ્ધ છે
હ સ્પેનમાં બીજો પ્રસિદ્ધ ઉત્સવ છે ને એ રનિંગ ઓફ ધ બુલ સાથે સંબંધિત પણ જાણીતો છે
હા યુરોપમાં દરેક દેશ છે ને પોતાની અલગ પરંપરા અને તહેવારોની ઓળખ છે
બિલકુલ તો હવે આપણે ઈટલી વિશે વાત કરીએ
હા ઈટલીમાં તો વેનિસ નું કાર્નિવલ પણ ખુબ પ્રસિદ્ધ છે ને તમને ખબર છે
હા મેં એનું બહુ સાંભળ્યું છે આ કાર્નિવલ છે એમાં લોકો સુંદર માસ્ક અને પારંપરિક પોશાક પહેરે છે
હા વેનિસ શહેરની છે સુંદરતા સાથે આ ઉત્સવ વિશે આકર્ષણ ઊભું જ કરે છે
હ આ કાર્નિવલ છે એ દોરન વિવિધ સંસ્કૃતિક પ્રદર્શનો પણ થતા
હા ફ્રાન્સ વિશે શું કહેશો
અ ફ્રાન્સ દેશમાં બેસ્ટિલ ડે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે
હા અને આ અવસર છે ને પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે
હ કેટલાક શહેરોમાં રાત્રે રોશની અને અથંભાજી ના કાર્ય ક્રમ પણ થાય છે
હા ફ્રાન્સ કલા અને સંસ્કૃતી માટે પણ ઓળખ છે એની
હા સાચી વાત છે
હા હલો હલો હલો અવાજ આવે છે તમને હલો હલો હલો હલોલો હલો હલો